કેમ છો
મજામાં, તું કેમ છે બધું કેવું ચાલે છે તારે?
બસ મજામાં ચાય ટીચર, તમે ક્યો?
કઈ નઈ બસ સારું ચાલે છે હવે બોર્ડની પરીક્ષા ચાલે છે એટલે જરાક હેરાન થીએ છે અમે
હા એ એ તો છે
હા અને તારી બહેનની બોર્ડની પરીક્ષા હતી એ પતી ગઈ?
ના ના અજુ ચાલતી છે ને અત્યારે એ આજેજ મુકવા ગયેલો હતો, આજે એનું પેલું પેપર હતું.
અચ્છા કેવું ચાલે છે બધું ભણવાનું એનું?
સારું ચાલે છે પણ આવા અસ એ નંબર બહુ દૂર આવેલો છે, છેક ગામડેન તા નંબર આવેલો છે, એતે બહુ દૂર પડી જાય છે, ને તાપ બી તો બો છે ને અત્યારે, એ એટલે
હા હવે છે ને પેલાના કરતા સિસ્ટમક જલાક ચેન્જ થઇ ગયું છે ને બો સ્ટ્રીક્ટ પણ થઈ ગયું છે, હું પેલા ચે હું ચેકિંગ કરવા જાઉં છું એઝ અ સુપરવાઈઝર જાઉં છું એટલે મને બધું ખબર છે, ત્યાં છે ને અમે અમે સવારે દસ વાગે જીયેન છે પછ સા રાતના સાત કે આઠ વાગે જાય છું અને બો સ્ટ્રીક્ ટલી એટલે બો સ્ટ્રીકટલી સ્ટુડન્ટને છે ને જરાક એમ તેમ નહી થવા દે, એવું છેને બધા સ્ટાફ પણ બહ સ્ટ્રીક છે એટલે આ વખતે છે ને તારી બેહેનને કે જે જરાક છે ને અહિયાં ત્યાં જોવાનું જ નહી, એ પ્રોબ્લેમ જ થાય છે આપની ભૂલ હોય કે ની હોય અ લોકો આપને લઈ પાડે એવું છે.
હા એ તો સાચી વાત છે પણ ને અત્યારે તો બધું ચેકિંગ એ બધું થાય છે ને બધ પોલીસ વલીસ બધા ઉભાડેલી છે તા તો, બધી
હા કે છે ને આપણામાં હવે છે ને બહ આપડ સવારે બહ ટ્રાફિક પણ હોય છે ને તો પોલીસને એટલે ઉભા રાખ્યા છે કે એનાથી તમને શું થશે કે ટ્રાફિક જરાક ઓછું થાય ને છોકરાઓ બાળકો છે ટાઈમ થી જ્યાં એમનું લોકેશન આયપું ત્યાં પહોંચી પડે ટાઈમ પર પછી એમની એક્ઝામ માં એમને મળું ના થાય, એટલે બધું આ બંદોબસ્ત કર્યું છે ગવર્મેન્ટે પણ
હા એ તો તમેં, હા એ તો તમારી સાચી વાત છે. એને છે ને માર કાલનું એક્ઝામ છે ને એનું પૂછવાનું હતું મરી બેનને માટે. એ વિજ્ઞાન નું જ છે તો એને બે ત્રણ ક્વોશ્ચન હતા એને આવડ હતા.
હા તો કઈ ની પૂછો ને તમે શું સ કોષણતા, હું તમને કઈ દઉં.
એ બે ત્રણ મેં તમને વૉટ્સએપ કરેલા હતા. એ પછી તમે જોઈ ને એવું હો તો એનો જે આન્સર મલેને, તે મને એના હોધીને તમે વૉટ્સએપ કરીડ કાન કે એ મારી બેને બહુ હોયદું ચાન્સર પળ એને મૈલુ ની, મ ચોપડીમાં હોઇધું કેમ કે એ એ શું બે ત્રણ ક્વોશ્ચન આવાના છે.
નહી જો ત આવે છે ને આ ખોટી વાત છે તમને એવુ ત તારી બેનને કોને કીધું કે આ ક્વોશ્ચન આવશે જ, બોર્ડ ન પેપર કોણ કાઢે છે તમને ખબર છે, કોઈ સ્કૂલમાં બેઠો ટીચર નથી કાઢતો, કે તમને લાગે છે આ કીધું રિવિઝન આપી દીધું એજ એક્ઝામથી આવે, તારી બેનને કેજે કે આખી ચોપડી જ વાંચીને જાય, આ ની કે ત્રણ ચાર જવાબ વાંચીને જતી રહી, એમાં નઇ મેડ પડે પછી એનો.
હા એ તો છે, એને તો આ આખી ચોપડી કરી દીધી જ પણ એને શું, તે સેમ્પલ પેપર થી બે એક બેવા એને રિફર કરેલા છે એમ
હા કરે તો સારું છે પણ એમાં એવું નઈ ને એને એમ કે છે કે એવું નહી કે આજ આવશે એવું કઈ નઈ હોય હા કેમ કઈ ઇમ્પોર્ટન્ટ નહી એવું નહી આઈ એમ આપી દીધું થઈ ગયું બધું જ વાંચવું પડે હવે તો અને એના બસે કરશે તો કઈ જશે હું કહી દઉં છું તને
હા એ તો જ છે હા એ તમારી સાચ ચી વાત છે મેમ
અને જે તને નહી ખબર પડે મને મોકલી દેજે હું જોઈ લેવા એમ તો
ન પછી એનું આ અ પછી રિઝલ્ટ કઈ ક્યારે આવે દ એક્ઝામ પતી જાય પછી કેટલા મહિના પછી આવે
તો બસ બે ત્રણ જૂન કે મેમાં આવશે જૂન જુલાઈમાં જ આવે છે જૂનની એન્ડમાં આવી જાય ઓલમોસ્ટ હ પછી તો બેનનું કોલેજ છે કેમ
હા એ તો છે જ ને
કઈ સીમમાં લેવાનું છે?
એ અત્યારે વિચાર્યું નથી અત્યારે શું આ પતી જાય ને તો પેકેમાં શાંતિથી વિચાર શું અત્યારે શું અત્યારે એ બી ટેન્શનમાં લઈને પઈ એક્ઝામ પર ધ્યાન અપાય નઈ એટલે એક્ઝામ પતી જાય પછી જોશું.
હા સારું પછી તો
તમારે કોઈ ધ્યાનમાં છે કોમર્સ માટે એની સારી કોલેજ આપડે આપડે આજુબાજુમાં કે પછી ગુજરાતમાં કશે બી
એમ તો ગુજરાતમાં બહુ બધી કોલેજ છે. હવે તારી બેન ભણવામાં બઉ સારી છે જેમ કે એનું છે ને અ સારું આવે છે બધું માર્ક્સ પણ નાઈન્ટી અપ આવે છે રડ એને કઈ કરવું છે તો પછી એને છેને નવસારીથી ગુજરાતી બહાર પણ જઈ શકે છે. આમ તો ગુજરાતમાં છે. જ અમદાવાદમાં છે. ગાંધીનગરમાં છે. કોલેજ છે જ આપડા નવસારીમાં પણ છે પણ પછી નવસારીમાં છે ને સાયન્સ ના કોલેજ સારો છે અગ્રવાલ
પણ અમે તો કોમર્સ પાર્ટી જોઈએ છે ને
એ તો કવું છું ગુજ- ગાંધીનગર તો અમદાવાદ ચાલી જશે ને વડોદરા પણ છે.
તો સુરતમાં બી છે ને એક બે કોલેજ
સારી તો છે પણ પછી હા સુરતમાં પણ છે માલેબા પણ છે અહી પાસે
હા એ બી છે ને પછી હા એવી છે સાચી વાત પારૂલ તારું નશીબ બસ વસ બધી આવી જાય ને અહિયાં તો
સવારે જાય પછી ત્યાં મૂકી જાય ત્યાં સારું પણ છે, એમ પણ છે, અને પીજી નું પણ છે, એટલે થઈ જાય પણ તમે છે, ને હું શું કહું છું કે બે ત્રણ હોસ્ટલ ને બધું તમે વિઝિટ કરજો કોલેજ જે પછી સારુ લાગેને પછી પણ જરાક એક બે તમે તપાસજો, એમ જ નહી કે આ લે લીધી બધાએ કીધું તું, જતા રયા એવું નહી કરતા.
હા એ તો તપાસ કરું ને, ત્રોન ચાર જગ્યા જો- ત્યાં જઈને આવશું કેવી, - કેશે કેમ કે, એને આખું વર્ષ કરવાનું છે એટલે પેલા પણ આખી જ જગ્યા જોવી પડે કેવું છે શું છે. આનું
આખો માણસ નય, આખું એનું કોલેજનું પછી એના પછી એનું હજુ આવશે જોબનું, એટલે ત્રણ ચાર વર્ષ તો પાક્કા આવે પછી એકવાર કોલેજ વારંવાર બદલવાની નહિ. કોલેજ
હા એ તો છેલ્લે તો બળદલવા ની રાખું છું એક વાર જોઈ લે તે, એક્ઝામ પતી જાય ને પછી મારી બેનને લઈ જાવ. મેને હા મેને કોઈ કોલેજ એમને ધ્યાનમાં છે કે એને, કોઈ વિચાર્યું હશે તો એવું હોય તો, એ કોલેજ જોઈ લેશુ.
હા એ પણ ચાલશે હવે તો,
હા એ તો છે.
ટ્યુશન જાય છે, હવે હમણાં બોર્ડ પર છે તો કે નથી જતી.
ના અત્યારે નથી જતી એ શું ઘરથી જ આપે, લોકો કરે છે એ તો પછી સવારમાં છ વાગે ટ્યુશન જવું પડે ના દસ સાડા દસ વાગે તો, સ્કૂલ પર પહોંચવું પડે બે છ, કે ટ્યુશન દૂર છે, ને જ્યાં નંબર આવેલો છે તે બી દૂર છે. બસ, મેડ નહી પડે એટલે એટલે એ તો ટ્યુશન પેલા આટલું જાતી નહિ, એને કેવું, ઘરે થી જ આખુ વાંચી લેતી કેમ કે, એને શું ટાઈમ ફાવે નહી. લે ઘરથી જ આખું બધું,
હા સારો છે, દોડ કામ કરવાનો એક્ઝામ ટાઈમ એના કરતા, તે શાંતિથી પણ એક કલાક પણ વાંચી લે ને થઈ જાય, એમ પણ રિવિઝન જ કરવાનું છે, તારી બેહેન તો ભણવામાં સારી જ છે એટલે મને ખબર જ છે એટલે એને એટલું બધું પ્રેશર નહી પડશે. હા બસ જે બધું છે રીવીઝન, કરવાનું કે દેવાનું, અને શાંત મગજ શાંત રાખ, વાનું, એને કેવાનું જાય એટલે જાય એટલે ખાઈ ને જાય કેમ કે ગરમી પણ બહુ જ છે, બાર આજકાલ,
હારે કેટલી ગરમી રહેતા બહુ ગરમી. ચાલતી છે.
કે તો એને કહી છે કે છે ને પાઉચમાં બધા છે ને પ્રોપર જો ક લખી લઉ કઈ ના હોય ને તો બહ સ્ટ્રીક છે એની ભૂલ હશે કે નહી હશે પછી એને તો કરીહી દેશે લોકો.
હા એ તો તમારી વાત તો તેજ છે જેમ કે અત્યારે તો કોઈ અત્યારે તો કઈ કહેલુ નહી તો ના મળ એટલે આ ખુબ એકદમ જોઈને જ કરવાનું પછી આખું વર્ષ એનુ બગડી જાય પછી
એજ તો કહું છું બો ધ્યાન રાખવાનું છે એમાં તમારે
હા બીજું તમારુ કેવુ જાય ટ્યુશન નું બધું
સવ થાય છે બોડ છે એટલે બોર્ડમાં સવારથી સાંજ તો મારે સુપરવિઝનમાં જ પતિ રહે છે પછી સાંજે ટાઈમ મળે એટલે નાના છોકરાને ભણાવું છું પછી હુ અને બીજું બધું તો સ્કીપ છે કેમકે બોવ શેડ્યુલ ટાઈમ છે મારો તો
હા એ તો જ છે. ટીચર લોકો નો એ તો બોર્ડ એક્ઝામ આવે એટલે ટીચરનું કામ વધી જાય. સ્ટુડન્ટનું કામ ઓછું થઈ જાય પણ ટીચર લોકો નું બહુ કામ વધી જાય બધું પ્રેસર ટીચર પર જાય જાય કેમ કે છેલ્લે છેલ્લે ઘડી હોય બધું કોઈ કોઈ ન તો કોસ્ચન છેલ્લે છેલ્લે આવે કોઈ કોઈ સ્ટુડન્ટ હોય એ લોકોને
હમ્મ વાત તો સાચી છે. કઈ નઈ ને આવજો ને એક દિવસ ઘરે તું મળવા પછી.
હા આ બેનની પતિ જાય ને પછી આવા શાંતિથી. અત્યારે તમારું બી કામ ફૂલ ટાઈટ ચાલતું છે. એટલે તમને બી ફ્રી નહી હોય, આની બી બોર્ડ નું ચાલતું છે એટલે આખું પતી જાય પછી આરામ થી આવશું.
હા અને મમ્મી ને બધાને કેવું છે ઘરે સારું છે? હા તો બધા સારા છે. મમ્મી ને કે બવ ટેન્શન નીકળી જશે. છોકરી બહુ ભણવા સારી છે. એમ કે મને ખબર તારી મમ્મી ટેન્શન જ બહુ હોય છે.
એ તો બધી મમ્મી નય ખબર છે. મારો જ્યાં બોર્ડ ની એક્ઝામ હતી ત્યાં કેટલી ટેન્શન રાખતા હતા.
તો પછી એમને તો એવું છે છોકરા ફેલ ના થઈ જાય, એટલે મા બાપ ટેન્શન હોય જ છે. એટલે કેવ‌ છું તારી મમ્મીને રિલેક્સ ના થ બ સારી છે નીકળી જશે હ બસ એામ મોડી છે એ લેટ પશે બીજું કઈ નહી
હા એ તો છે જ એ તો એટલે શું અમે અડધો કલાક પેલા નીકળી જીએ જેમ પેપર હોય ને એના પેલા અડધો કલાક એટલે શું કે ગહેતા કે ભીડ ભી બહુ હોય. કે ન ટ્રાફિક વ્રાફિક ભી બહુ હોય. એટલે જોઈને જલ્દી જવું પડે.
હા ચાલે જાય જલ્દી જસ્તો પણ પ્રોબ્લેમ નથી એમાં ટાઈમ પર પહોંચી જાય બીજું શું જોયું આપણને. અને બેનને કેજે મારી તરફથી ઓલ ધ બેસ્ટ બો‌ ટેન્શન ના લે અને બહુ સારી રીતે ભણે, રાતના બઉ મોડી એને સુવાનું નહી કેતી કહેતો કે હા બે ત્રણ વાગે ભણ્યા કરે પછી કાલે બીજા પરીક્ષા આપતા વખતે એને ઊંઘ એવું બધું. જરા ધ્યાન રાખજે ભાઈ તું.
ના એ તો નવ દસ વાગે સુઈ જાય અને પછી સવારે ચાર પાંચ વાગે ઉઠીને ભણે છે એ બધું રિવાઈઝ કરે છે.
હા એ સારું છે પછી.
હા ચાલો થેન્ક યુ મને આ બધું તને માહિતી જણાવવા માટે.
જી જી હા કઈ નઈ પછી આવજે મળવા તુંને
હા હા ચોક્કસ એક્ઝામ પતી જાય ને પછી. આવશે.
જી જી, સારું. ચાલો ઓલ ધ બેસ્ટ કે છેને.
થેન્ક યુ, મેમ.
વેલકમ.